અવાજ આવે છે ને મારો?
હા આવે છે.
તમારો અવાજ ધીમો આવે
અચ્છા હવે સંભળાયું?
હા હવે આવે બરાબર.
બરાબર અહિયાં વરસાદ ચાલુ છે ને એટલે.
અમારે હમણાં ચાલુ હતો હમણાં જ બંધ થયો.
અચ્છા અહીયાં તો ક્યાર નો પડે છે અડધા પોણા કલાક થી
અહિયા યે પડતો હતો પણ હમણા થોડી વાર પહેલા જ બંધ થયો પાંચ દસ મિનિટ પહેલા જ
સારું લાગયુ ને વરસાદ પડ્યો તો
હવા ઠંડક લાગે છે હવે.
હા અને હજી પવન આવશે ને એટલે મજા આવશે.
અરે પવન સાથે જ વરસાદ હતો ને તો કેવો આમ પવન એક જ સાઈડ નો પડતો તો પવન ના લીધે
ઓ હા.
બધી વાછટ ઘરમાં આવતી તી.
એક આમ સાઈડ પર પડતો હતો ને એટલે
હા.
એવું થાય પણ હારું મને તો આમ સારું લાગ્યું વરસાદ પડયો ને તો બો ગમયુ.
મને યે બો ગમયુ હા વરસાદ પડ
કેટલા દિવસથી પડુ પડુ કરતો તો ને પડતો નોતો.
ખાલી છાંટા છાંટા આવતા તા વરસાદ ના પણ આજે હરખો આયો.
હા અલી અમણા થોડા દિવસ હવે પડે ને તો સારું બધા જ એને ખેતરમાં અનાજ ને બધું કર્યું હોય
હા.
એને ચાલે ની
બઉ એકદમ ધોધમાર હોય પણ આવો આવી જાય ને બે ત્રણ વાર છ ઝાપટું આઈ જાય ને તો મસ્ત આમ ખેતર માંયે સારું રેય અને પબ્લિક ને યે સારું લાગે વરસાદ પડતો રેય ને ઠંડક રેય તો
અને એમ બી અયા તો ખેતર માં કેવું હોય કે પાક લે બધા તો એનું જે પાણી વાડેને એ એના પૈસા ચૂકવવાના થાય એની જગ્યાએ આ કુદરતી વરસાદ પડે તો ખેડૂત ને એટલી તો શાંતિ
હા એટલે રાહત મળે ને
હમમ કેમકે આ નહેર માં ને બધામાં પાણી તો છોડે પણ એ બધું પાણી લે ને તો એ નેહર ખાતામાં જે નોકરી કરતા હોય ને એે ખેતરની આજુબાજુ જ્યાં નહેર જતી હોય ને ત્યાં એ ભઈ પોસ્ટિંગમાં હોય જે ઓફિસર હોય એ એને વરસના કહેવા કે પૈસા ચૂકવવાના હોય પછી ખેતરમાં પાણી લેવાય.
હ હ એવુ હોય.
હા એવું હોય એટલે એવું હોય અવે આ કુદરતી વરસાદ પડે તો પેલું કેવું એક પાણી ના ભલે ચલો ને બે હજાર કે પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા હોય તો એટલું તો એ ને કેમ કે બધા ખેડૂતો પૈસા વાળા નહી હોતા.
હા અને જમીન કેટલી મોટી છેેડેલી હોય એ લોકોએ તો
હા જમીન ખેડેલી હોય. અને આપણી બાજુ ન તો મેન પાકા ડાંગર ચોખા થાય ને એ ચરોતર માં ડાંગર ને તમાકુ વધારે થાય. તો અવે ડાંગરને તો પાણી ની જરૂર હોય પોતાનો કુવો હોય. એનાથી જ થાય અઠવાડિે અઠવાડયે પાણી લેવાનુ હોય.
ઓહ હ
હવે વરસાદ જ ના પડે પેટલા ચોખા ના પાકે
હા અને પાણી પેલુ જાય.
હા અને પાણીના પૈસા આપવા પડે ને લેવું પડે અને પછી કેવુ થાય. એ જયારે એટલા ચોખા પાકશે નહી એટલે બજારમાં એટલા મોંઘા થશે. અને પછી આપણા જેવા હોય જેને ખેતર ના હોય. એના જ વેચાતું લઈએ એને પછી મોંઘવારીનોો સામનો કરવો પડે
સાચી વાા પછી બહુ મોંઘું થઈ જાય બધું કરે આણું ના અનાજ ના
અ આખું આપણો ભારત દેશ તો ખેતી પ્રધાન છેને. તો આખી સિસ્ટમ ખેતી પર ઈકોનોમી બધી આમ જોવા જઈએ ને તો નમેલી છે. કેમ કે પબ્લિક ખસે પીસે શું એ ખેડૂત ઉગડ છેજ. હ ખેડૂત તે જ વસ્તુ મોગી તે એ જશે કેટલું મોંઘું જ તો એનથી ડબલ ભાવે અગંજ બજારને બધે વેચતા હોય છે.
હ
અને અમે તો લોકો કેવું શીખ્યા જે વેપારીઓ હોય ને જે દલાલ કરતા હોય.
હા
હા એ ખેડૂત જોડે સસ્તા ભાવે લે અને પબ્લિકને મોંઘા ભાવે વેચે
હ હવે તો વધારે એવું જ ચાલે છે કે ખેડૂત ને ઓછો ભાવ મળે અને જે વેપારી હોય, ને એને વધારે ભાવ મળે
હમ અ જેણે મહેનત કરી હોય, ઉગાડ્યુ હોય એની કોઈ વેલ્યુ નહી અને જે પેલો ભય હશે એની વધારે કિંમત મળી જશે એવું થાય છે, પણ શું કરીએ શું કરીએ એ બધે એવું થઈ રહ્યુ છે, તો
કશું બદલાતું પણ નથી.
મોંઘવારી ઘટવાની તો છે ને એું વધવાની જ છે.
એજ
હમ્મ
વરસાદ આવે્યો તો આમ થોડું શાંતિ લાગી બઉુ ગરમી લાગતી હતી. પણ વરસાદ નહોતો આવતો ત્યાં સુધી અને
આ નહીં અલનીનો અલની ન થઈ રહ્યો એના લીધે. ઓલ લિનોની ઇફેક્ટ છે, ખબર નથી.
હ ના.
ઓનલાઈનોની ઇફેક્ટ એટલે કે, જે ઓનલાઈનો છે ને. એ જીઓગ્રાફિકલ કન્ડિશન છે.
હ હા.
અને એ એવી એ છે કે એ પાપડને શું કે ભાઈ આપું, એક જ મિનિટ હ.
હા હા.
હા હા. ઓકે એ વાદળ જે હોય ને.
હા.
એ વાદળને ભેગા ના થવા દે પાણી લઈને, વરસાદમાં. વાદળથી વરસાદ આવશે ને, તો અલલીનો એટલે કે એક જાતનો દુકાળ જેવું કહી શકાય એમ.
હમ હમ.
એટલે જેટલું દરિયામાંથી ચક્રવાત આવે ને, અને એને બાષ્પથી ઉપર જઈને વાદળો બને અને એ વાદળો વરસાદ આપે. પણ અલલીનોની ઇફેક્ટ થાય ને ત્યારે વાદળો જ નહીં બને પાણી વાળા.
એ બાપ
હ એટલે વરસાદ નહીં આવે બાકી, દર વર્ષે ખબર ને કે જૂનમાં કેટલો વરસાદ પડે જૂન જુલાઈમાં.
અરે બહુ વરસાદ વાળા.
આજે વીસ જુલાઈ થઈ ને તો આજે પડ્યો.
જૂનથી ચાલુ થઈ જાય છે વરસાદ પણ આ વખતે ગરમી એટલી હતી કે જુલાઈમાં અ ચાલુ થયો જુલાઈમાં એ પણ દસ તારીખ પછી ચાલુ થયો.
હા દસ તારીખ પછી પણ કમ્પ્લીટ આજે પડ્યો આ વીસ તારીખે.
હા.
અને જ્યાં નહી જરૂર ને ત્યાં બહુ બધો પડે છે.
અરે બહુ જ પડે સર, અરે હમણાં સુરતમાં વરસાદ ના જો કેટલો વરસાદ હતો, અહિયાં કમર સુધીનો પાણી ભરાઈ ગયા હતા બધે, બધે દુકાનો સ્કૂલો કોલેજો બધું બંધ.
હમ. પણ છે ને આજે પણ એવું હતું ને કે સુરત વલસાડ દીવ અ દીવું નહી દમણ અને એ બધી જગ્યાએ, રેડ એલર્ટ આપેલું હતું. અને કેવું થયું ખબર છે, કે જે દમણની ફઇ ફ્લાઇટ હતી ને. એટલું આમ વાતાવરણ આ રીતનું હતું. તો એની જગ્યાએ અમદાવાદ લેન્ડિંગ કરી દમણ આમ કશું વાત તાવાર દેા જ નને ઘેરા એલું ઘેરા એલું.
હ
એવું આજે મેં ન્યૂઝ તો જોયું કે દમણમાં વરસાદની ભારે આગાહીને કારણે વાતાવરણમાં આગળ કંઈ દેખાતા નહીં ફ્લાઇટ દિલ્હીથી જે દમણ આવતી ફ્લાઇટ હતી ને, એને અમદાવાદ લેન્ડિંગ કરી.
વા
અમે જે વાદળ વધારે અને, આમ ખબર છે આ આમ એકદમ ઘેરાઈ જાય છે વાતાવરણ વરસાદ આવવાનું એ તો. તો કશું આગળનું દેખાય નહી ને આપણા પાયલેટને
હા
એના લીધે એવું થયું.
કેટલું એ અસરજ એ લોકોને ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદમાં
હ એટલે ડાઈવર્ટ કરીને અમદાવાદમાં લેન્ડિંગ કર્યું. અને કોઈ એવું હોય કે જે સ્પેશિયલ જેને દમણ જવાનું હોય. તો એને તો અમદાવાદ થી કેબ બુક કરીને કે ટ્રેન બાય ટ્રેન કે એવી રીતે જવું પડે અમે દમણ એટલે સુરત, વલસાડ, નવસારીથી પણ ની ચે એ નવસારી વાળો વિસ્તાર તો અમદાવાદથી નવસારી જવું રમત વાત છે. અને ટિકિટના પૈસા આપેલા હોય.
કેટલી અ પ્લેયર્સ પ્લેનમાં તો વાર ના લાગે પણ પેલા ગાડીમાં જઈએ કે ટ્રેનમાં જઈએ બસ માં જઈએ તો બહુ વાર લાગી જાય.
અને પહેલું કેવું કે ઇમરજન્સી લેન્ડિંગ થયું. એમાં ચલો કે કોઈ બી કઈ ના કરી શકે. પણ બિચારા જે પેસેન્જર હોય એમને શું એમને તો પૂરા પૈસા ટિકિટના નહી આપ્યા હોય?
હમ
સરકાર તો હમણાં એમ કેશે. સરકાર કેહેશે કે ભાઈ ઈમરજન્સી લેન્ડિંગ હતો એટલે કોઈ એવો અવાજ બી નહીં ઉઠાવી શક કે કે અમારા ટિકિટના પૈસા આમ તેમ.
એ વાતે સાચી.
પણ જોકે જો વિમાનમાં મુસાફરી કરતા હોય એટલે રૂપિયા વાળા તો હોવાના જ. એટલે એમને પૈસાથી લઈને એવો કોઈ લેવા દેવા હશે નહી. પણ સમયની વેલ્યુ હોય બધાને વેલુ પહોંચવું હોય તો જ ભરતમાં ને ભરતમાં બેટ પ્લેનમાં ફરે. બાકી ટ્રેન તો છે જ અવેલેબલ.
હા
હહ પણ એમાં એટમોસ્ફિયર આવું અને ટાઈમનું એડજસ્ટમેન્ટ ના થાય પછી.
હા એ લોકોને ટાઈમિંગ ને પછી ફરવા એ લોકોએ પ્લાન કર્યો હોય. કે આટલા દિવસ આટલા ટાઈમે પહોંચીશું, પછી આટલા ટાઈમમાં ફરીશું ને, પાછા આ દિવસે પાછા જતા રહીશું. પણ એ લોકોને પેલું ઈમરજન્સી લેન્ડિંગ થઈ, તે એ દિવસ એ લોકોને અમદાવાદમાં રો કાવાનું થયું ને બીજા દિવસે પાછું ત્યાં જવાનું થયું.
હમ અમે જોને અહીંયા લેન્ડિંગ કર્યું બરાબર હવે અહીયાં જ એટલો વરસાદ ચાલુ છે તેમને જલ્દી કઈ જવા માટે વહીકલ બીહીકલ મળ સેમને?
એજ ને.
અને એ બાજુ બી એવું હોય, કેમ કે ભરૂચ પેલો ગોલ્ડન બ્રિજ પર તે તો સાંભળ્યું હશે ને કેટલું બધું ટ્રાફિક
હઆ બહુ જ ટ્રાફિક હોય છે, બહુ લાંબો બ્રિજ છે ને એટલે.
અને બીજું કેવુ વેધર એ સાઈડ બી આવું હોય. એટલે કઈ કઈને રિસ્ક જેવું આમ લાગે કે સાલું શું કરવું આપણેે આમ સમજી જ ના શકે કે ડિસિઝન શું લઈશું એમ.
હહ
એવું થાય.
પણ કશું કરી પણ ના શક કઈ હવે વાતાવરણ એવું હોય તો એ લોકો પણ શું કરી શકે એ લોકો કરવું પડે.
હ.
હમ
એટલે પછી પણ થયા કરે આવું બધું.
પણ સારું મને તો ઠંડક થઈ ને તો સારું. લાગે.
મને પણ મને વરસાદ ગમે પણ પછી છે ને.? અમારે સિટી માં છે ને રસ્તો બનાવવા બધે ખોદેલું છે. તો વરસાદ પડે છે ને તો કિચડ ને એવું થઈ જાય છે ને એટલો નથી. ગમતું બહાર જવાનું પણ વરસાદ પડે જ ન હવાનું કોમે
પત્યું જ નહીં.
ના ઉપરથી વધારે ખોદે છે.
ઓહો તો તો દિવાળી સાચી હૈ ને.?
હા પાકી.
હમ. શું કરવાનું આપણા જેવા જે કોલેજયન હોય એમને આવવા જવાની જે ડેલી અપડાઉન કરતા હોય પબ્લિક વ્હીકલમાં એમને તકલીફ થાય પોતાનું વાહનવાળાને તો શું લીધું નહીં નીકળ્યા નહીં.
એમને તો અલગ રસ્તા થી પણ જવાય કે આમ ગોળ ફરીને જાય તો હોય. ના આવે આપડે તો રિક્ષા માં જઈએ તો સી પટ્ટો પકડે એ લોકો સીધા રસ્તા જાય.
હમ અને રી્ષાળા ગોળ ફરીને જશેને તો બાડું વધારે દશે.
હા.
એટાય. સારું છેો લ આ બધું તો રહેવાનું મારા અમે એક કોલ આવે છે હું તને પછી વાત બરો બરાબર હા હા સારું છે બાય.